હાલો
હાલો
હાલો મિત્ર મારો અવાજ આવી રહ્યો છે
હા હા આવી રહીયો છે
હાલો
હ હલો તમારો અવાજ આવી રહ્યો છે મને
હા તો અત્યારે તમે ફ્રીજ બેસા બેસેલા છો
હા હા હું ઠીક છું
હા તો તમે અત્યારે કઈક ભણતરમાં ચાલુ છે તમારું
હા હું કોલેજ ની સ્ટડી કરું છું
હમ એમ તો તમે કોલેજમાં છો એટલે ઘરથી ખુબ દૂર ભણા આવ્યા છો કે તમારા એમ નજીક ના વિસ્તારમાં જ છે કોલેજ
ના ઘરથી થોડી દૂર છે કોલેજ તો હું દૂર થી છું અને હોસ્ટેલ હોસ્ટેલથી
હમ એટલે તમે તમારા ગામથી દૂર એક હોસ્ટેલમાં રહીને ભણતર કરી રહ્યા છો તમારું
હા હા
તો એમ તમે પણ દૂરથી ઘરેથી મતલબ દૂર ભણવા જાવ છે એટલે તમે પણ ટ્રાવેલિંગ કરતા જશો તો આપણે આજે થોડીક ટ્રાવેલિંગ વિશે ચર્ચા કરીે તો તમે એના વિશે ઇન્ટરેસ્ટેડ છો વાતો કરવા માટે
હા હા મને ટ્રાવેલિંગ પસંદ છે.
હા એના વિશે જ આપડે થોડીક વાતો કરીએ એ ટ્રાવેલિંગ જોઈએ તો આજના સમયમાં એમ તો ટ્રાવેલિંગના ઘણા બધા સાધનો પણ છે. આપડું પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ છે તો એના કારણે આપણે ટ્રાવેલિંગનો મો લોકો મળતો જ હોય છે ને એમ હું પણ મારા ગામથી દૂર કોલેજ કરી રહ્યો છું હું પણ એક હોસ્ટેલમાં જ રહું છું તો મારે પણ ઘરથી હોસ્ટેલ સુધી ટ્રાવેલિંગ કરવું જ પડતું હોય છે તો ટ્રાવેલિંગમાં પણ ઘણા બધા બધા નવા નવા અનુભવો થતા હોય છે ને પેલા જયારે હું કોલેજમાં નહીં આવતો હતો ત્યારે એમ નાના નાના ટ્રાવેલિંગ થતા હતા નજીકના વિસ્તારમાં સુધી પણ જયારે કોલેજમાં આવ્યો ત્યારે એક લાંબી એવી ટ્રાવેલિંગ કરવાનો મોકો મળ્યો અને જયારે ફર્સ્ટ ટાઈમ આટલી લાંબી ટ્રેનમાં ટ્રાવેલિંગ કરી ત્યારે કઈક અલગ જ લાગતું હતું કે એકદમ નવું લાગતું હતું ને હવે એજ ટ્રાવેલિંગમાં એમ તો હવે અન આવી ગયો એટલે કઈક નવું લાગતું નહીિ શું તમે પણ ટ્રેનમાં ટ્રાવેલિંગ કરો છો
હા હા હ ઘરેથી જયારે અહી કોલેજ આવવા નીકું છું તો હું ટ્રેન થી જ આવી
હમ તો ટ્રાવેલિંગ જોઈએ તો એક ખુબ જ મહત્વનું પણ છે કારણ કે આપણે ટ્રાવેલિંગ દ્વારા ઘણ બધો અનુભવ મેળવતા હોય છે ટ્રાવેલિંગ દરમિયાન આપણને નવા નવા લોકો જોવા મળતા હોય છે એની સાથે આપડે વાતો કરીને નવી નવી માહિતી મેળવી શકતા હોય છે અને બીજા વ્યક્તિઓ સાથે કેવી રીતના વાત કરું એ પણ આપણને ઘણું બધું શીખવાનું મળતું હોય છે ટ્રાવેલિંગ એટલે એક સ્થળે થી બીજે સ્થળે જવું નહીિ પણ ઘણી બધી નવી વસ્તુઓ જોવી સમજવી એ પણ હોય છે આપણે ઘણી વખત સ્કૂલમાંથી કાર આપ જાતે પ્રવાસ જતા હોઈએ એ પણ એક ટ્રાવેલિંગ જ હોય છે એમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ છેીએ નવા નવા શહેરો જોઈએ છીએ નવા ગામો જોઈએ છીએ અને એક બીજી જગ્યાએ જઈને ત્યાંના વાતાવરણમાં આપણે રહેેતા હોઈએ તો આપણને ઘ બધા નવા નવા અનુભવો થતા હોય છે તો તમે એમાં પ્રવાસ તો એવું ટ્રાવેલિંગ કરો છો
હા હાા મને એમ તો ગમે છે ફરનું બધી નવી નવી જગ્યાએ અને ત્યાંનું બધું હ ઇન્ફોર્મેશન હોય તને બધું કલ્ચર હોય એ નેચર વટલે તો જાણ મને ખુબ જ ઇન્ટરસ્ટ
હમ તો ટ્રાવેલિંગ દ્વારા હું પણ એમ તો એક લાંબી જર્ની કરવા માંગુ છું પણ એમાં હાલમાં કોલેજમાં છે તો જઈ શકતા નથી પણ જયારે આપણે કઈક ખુબ જ લાંબુ ટ્રાવેલિંગ કરીને અલગ જ પ્રદેશમાં જતા હોઈએ ત્યારે ત્યાંનું આપણને ક કલ્ચર જોવા મળેતું હોય છે ત્યાંના કલ્ચર વિશે કઈક શીખવા મળતું હોય છે. નવા નવા લોકો વિશે જાણવા મળતું હોય છે કે બીજી જગ્યા ના લોકો કેવી રીતના સાથે મળીને રેતા હોય. તો એક ટ્રાવેલિંગ દ્વારા આપણને ઘણું બધું એક્સપિરિયન્સ મળતું હોય છે. તો જીવનમાં ટ્રાવેલિંગ કરવું એ પણ એક અગત્યની બાબત છે. જો આપડે એક નાના ગામમાં રેતા હોય ને તેમાં જે આપણું ફરવાનું રહેતું હોય તો આપણે બહારની દુનિયા જોઈ સકતા નથી પણ આપણે ટ્રાવેલિંગ કરીને એક નવા નવા પ્લેસો જોઈ શકીએ છીએ આપડી દુનિયા જે આટલી મોટી છે, તેમાં આપણે થોડીક દુનિયા વિશે પણ જાણી શકીએ છીએ. જે આપણે ઘર બેસીને એમ તો હાલમાં મોબાઈલમાં પણ જોઈ શકીએ છીએ પણ એ મોબાઈલ મા જોયેલી વસ્તુ ત્યાં જઈને એક્સપિરિયન્સ કરવી એ આપણું ટ્રાવેલિંગ દ્વારા શક્ય બને છે. તો નવા નવા પ્રવાસ સ્થળો માં મતલબ જોવા જવાનું તમને ગમે છે?
હા હા મને નવી નવી જગ્યાએ નવી નવા લોકના સંસ્કૃતિ હોય એ બધું જેવાનો મને ખુબ જ ઇન્ટરેસ્ટ
જો તમે કોઈ એમ જે પ્રખ્યાત પ્રવાસન સ્થળ હોય એવા જગ્યાએ ગયા છો કોઈ દિવસ?
એ તો હું અ લોકલ્સ એરિયામાં જ વધારેને એક ઈવેન્ટ હતી જે મારે અ સ્કૂલની સ્કૂલ ટાઈમમાં જયારે ન હતો ત્યારથી જ ત્યારે સ્પોર્ટ અમારી સ્પોર્ટ્સ નિટ હતી. ત્યાં એક હોય છે, અને નેશનલ લેવલે હતી તો અમે આંધ્રપ્રદેશ પાસે ગયા હતા અને ત્યાં એક મતલબ ત્યાં ઘણા બધા એવા મંદિર હતા ત્યાંની ત્યાં મેં ગયા હતા તો એક મંદિર હતી જે હા એટલા મસ્ત બજાઈ છે. હ પર્વતો પર ઈચ્છા થોડા પર્વતો પર હા એ લોક ના મંદિર હોય છે અને ત્યાં એ લોકની પાછ કે સંસ્કૃતિ પણ થોડી જુદી પડે છે અને અ ખુબ જ એવું સારું મને ગમ્યું ત્યાં જોવાનું. ત્યાં ફરવાનું એ લોકો સંસ્કૃતિ ગણવાની એને સૌથી મોટું પાટ એ હતો કે એ લોકો ની ભાષા થોડી જુદી હતી. એટલે કોમ્યુનિકેશનમાં જોકે ગેપ પડતો હતો પણ એમ સમજી લેતા હતા એક બીજા સાથે થોડુ ઇંગલિશ અને થોડી હિન્દી એમ મિકસને બોલતા હતા એટ સમજી ગયા હતા તો મોસ્ટ ઓફ જે અ બહાર ના રાજ્યોમાં ટ્રાવેલિંગ ક તે મારો એક્સપિરયસ એ હતો આંધ્રપ્રદેશ નો બાકી તો હું લોકલ એરિયામાં એમાંજ ફરું છું જ્યાં મતલબ કુદરતી સૌંદર્ય વધારે હોય તો એ મો વધારે કરીને. કુદરતી સૌંદર્ય માં ફરવા ઇન્ટ્રેસ્ટેડ છે, એમા મને એમાં ફરવાનું સારું લાગે છે, કારણ કે આપણે જો હવે. મતલબ બધા ન જ અલગ અલગ ઇન્ટરેસ્ટ હોય છે, પણ મારે ઇન્ટરેસ્ટ કેવ છે મારું માન શું એવું છે કે જો આપણે કુદરતી જગ્યા પર ફરવા જોઈએ તો આપણો જે માઇન્ડ હોય તે ઓટોમેટિક હોય છે. હા ઓટોમાટિક થ છે એને હ સારો એવો આપણો અનુભવ. ત્યા સતો હોય છે કારણ કે હમ. કુદરતી સૌંદર્ય જોઈને હર કોઈ ન અંત. અ મન પ્રફુલ્લિત થઈ જતું હોય છે અને એવી. કોઈ આપણે કુદરતી. જગ્યા પર જતા હોઈએ છે ત્યાં. એવી સારી એવી. હવાઓ તાજી હવાઓ અને સુંદર એવા ઝાડ. અ ઝાડ હોય છે જંગલો હોય છે અને. સારો એવો માહોલ પણ હોય છે જેથી અ. મને આ કુદરતી જગ્યા પર જવાનું વધારે પસંદ છે. હલો. હલો. હલો. હલો મિત્ર તમારો અવાજ આવતો નથી. હલો. હલો. ત તમે મને સાંભળી શકો છો મિત્ર. હલો.